બોલે છે ટુકુભાઈ બોલે
હા શાંતુભાઈ બોલે ને તમે
હા.
હા શું ચાલે હે તમારે એ તમાર બાજુ મેના તે કિંમત કાળ દેતીને હા કાલે કાલે જિરાઈટ તો હુંલ ના આવે છે ને જિરાઈ ને હું એ ફોન લગાડે તો
તમે તો ગુજરાત ના છો ને પાછા
અરે ગુજરાતમાં હતો યલો છે ને આવડા છુટ્ટીઓ મેં
કોની ત્યા આયા છે?
અરે માર મામા રામ છે મારું છોટરા ના રામ છે પર બહાર જવું એવા ચિરાગ આયો તો તે ફોન લગાડે
હમ્મ.
હા બોલો
આ કોણ બોમ્બ મારે છે?
તે છે શું થયારના હા બોલો તમે શું કઈ છે એ?
શું થાય આ
શું માહિતી શું વાન કરતો મન માટી બે મિનટ બે મિનટ હેલો
હ ય છે
હા
આ છે
શું કરે છે
કોણ બોલે છે
જશ બોલ છો
ઘણા ઘણા ઘણા બાપ ને છોધે છે
હમ
ટકીી ટકીી ડોહનને મોકલીજે
તે ટાક્ટર લગાડી રહ્યો છે
કોણ
ના ના તે તનું છેઈ જારી ન
હ મરજ બહુ લઈ કરી ચ
ચ હા આઈને હા
હલોલોલોલોટે
હાબી હ એસ પૈચલી બોલા તો એલોડે હા ચાલ છું હલોો
બોરફ
તઈ નહી આ તે બતા ના મા શ જારી તે તેનું પછચડીીતાાર અંદ્ર આતો તત તે ડ્રાઈવર હો હતોને ન તે વ ઢાાલ દીધું હતું રપચ મે શુઝ બી ચાલુ રાખ દેલો હતો તે નડી રહેતું તેને પણ મને બોલાવી લીધું પડીી તળ ન બોલવું પડ્યું હતું તેને તેને નહી આવતું ટ્રેક્ટર ચલાવતા
તેને શું આવે પછી
તેને ટાઈ ને ફટટોરા આવડતા આવે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
એવમ છે એમ હમે ટક્ટર ચલા લ દેના હમનેી પે લ આ હમે ભી સીટી રહયા હમાર માર ભાઈનો ટક્ટર હતું આરામું હા ભાઈ અમેક ચલા સીટીતા રોટો મારે બુુ ટઢ્યાંા
એવ
એવું ગુજરાત માં એવું મળયે નહ યાર શું કરે
હ માર તો ફોર બાય ફોર છે જોઈન્ટિયર છે અમારું
હા તમારી તો મજા આવે ભાઈ તમને તો
નવા એસી માં પડે તો આમને
એમ કેશ લેવા તે રોટ આપતો
પાંચ લખ એડવાન્સ ભતા અને બાકી હપ્તાથી
તો તેટલા હપ્તા રહ્યા હવે ભરા જાહ ગ બાકી છે હજુ?
બાકી છે પ
બાકી સે એમ કે અમે બી અવળ જ ગાડી લીધી છ ફટફડી લીધી અમા જૂની ગાડી હતી બઉ. ખૂબ જૂની થઈ જયેલો ત્યાં મા ગાડી.
અમાર એક લાખ હમાર એક લાખ પંચીસ હજાર નો સબસિળી આયલી હતી.
એમકે રોટો લઈ લીધો પી ના
ના ના ટેક્ટર પેયલ્યોતી.
ટ્રેક્ટર પે રોટોટાન લીધુ. ઈ જ રોટો બી લીદો હ જે રોટો તું આપી આપેલાલો તો તી કાઈ નઈ. રોટો બી આયલો તો સે સબસિડી મે?
હા
સબ ચેટલી પળી તી સબસિળી?
આ ખબર નથી.
હા શું યા શું ખબર તમને ગલ્ટી તાઈન લેવી?,,
ના બુક કરેલ છે આઈ બની ગયેલી છે પણ પૈસા નો પ્રોબ્લેમ આયો
એ એવું છે એવું જ એ પૈસા લાદીન મને ફોન કરો હામે પૈસા લાખી દેવ. હા એવું બઉ પૈસો હે અમાર જડે બઉ ગુજરાત મેં બઉુ પૈસો હે આ ગુજરાત તો ની વારના અઈ બોલો એ આનાને તે તમારી પાઈપ લાઇન હતી ને તે દેતાાય દે અનાને. તમાર પાઈપલાઈન દેતાને આઈ જાય દેતાને. એતો એવા મેનની માત કરી દેતો, શું?
ઓ અન્ના કોક ચાલયાખોના. અમે બેળ તાણા નું મશીન પી લીધું છે.
ઈ એમ કે તેટલામ પળ્યું તું?
ઈ આમને પન્નાસ પ પન્નાસ માં પડ તુ.
એટલા લઈલું છે?
હા?
એટલાય લઈલું છે તે જાસ્ત જનાય.
નઈ નઈ બે જના એ માર પપ્પા અને માર પપ્ પણ આ કાકાઓ ઈને લઈ લેશે.
એમ છે સારું છે ઉલટું મસ્ત પૈ એટલા ને બી ખુબ માદું પળે તે.
હા.
બે જનામે મસ્ત રહે ઉલ્ટું ટેન્શન ન લવે.
હં હં એમની જોળે બી ટેક્ટર છે.
તેની જોળે બી છે ને.
એમનો ખુબ જૂનો મોર્ડરનો ટેક્ટર છે.
હા હા હા હા કેવું મહેન્દ્ર સોરન? મહેન્દ્ર છે. મહેન્દ્ર નું છે.
પન સાદી સ્ટેરિંગ છે.
હા પાવર ટેરીનેમાઈ
હા હમારું પાવર સ્ટેરીંગ છે ને તો ચલાઆન મજા આવે.
હા હા તે સાદી ટેરીન્ગ નુડ હોય ને. તી તીના પે સૂતાને મસર એ નઈ શી કમ ભારી રેતી ના ગઈ તેમ તો પાવર ટેરી ને રેના ટેક્ટટર એક થાઈડ પાની ને બરતે કેમ તો, અન પાવર ટેરી નું રહે ને સપો સપ થીજી જાય ને. કંટ્રોલ મેં નઈ આવે આપને નવ દસ સીટ ડ્રાઈવરોને એમ છે, નઈ તો તમને શીતાનું હશે ને સિમ્પલ સામ્પલ ભલ ધુરા લેવાનું. બલકાો હાટલાનું.
ના ના ઉ એ તો બેત ચલાલ છે અમાર હાઈ નંદુરબાર છે ને તથી એના. ત્યારે હ રસ્તા માં ચલાય લે.
થરું બોલે છે છપરી બોલે તો. મને તો છપરી વાટેે હારધી છપરી બહુજ છપરી છે.
ના ના એકદા એને રોટો વિીટલ જત છે ત અંદિર બા લાગ. ધાર કઈથી આવતા હોય ચાલ તું અમા જોડે છચ. બોલ ગામ છે ને ત્યાંથી ની ગેધ હતો એ.
હા તમે કેટલા એવી મેશીન.
સુજાલપુર લોગીલાતો.
ત્યા ટાઈમે હશે તમે એડમિશન ત્યાં લેલ છે.
સાાધે શાધે ક્લાસ લ કાઢેલા છે.
એમ અને ત્ર બારડે તે ડિપ્લોમા.
અકરાાવી બારાવી.
એમ છે થઈ રઈ એ ચાલુ. એમ કે આવે ચાલુ થાય ફટફટી બે જ આવે. બટ તમે ફટપટી બરોબર ચલાય ને મને ઘેતા છે ટન ભરાવતા ફીરે મજદાર. પડે ભો હોયા.
ના ના એવું ના અમે તો બરાબર સિન્સિયરલી ચલાવે.
અમાર અમાર બાજુમાં જે ખાઈ વાળ છે જયારે છે ને. એ બહુ ઢોગળો છે.
હા એવું છે અને હર બાજુ મ દ મા દર ચોટ પડે છે.
ખરીમાં ખેતી કરે એને.
હા થઈમાં શેતી છે. એમ કે બરોબર છે બરોબર છે.
અને આ બેશી પાજ જે જ એ ખવાના.
હમ ના કેમ.
હ સકાારે પાણીપી.
હા આમા ગામે બી તેઓ પોડે છે અણ બહ આઉ છે. બઉુ શાનિન મારે રે ભઉ ફૂલા મારે. કેટલો ફુલાઈ મારી ને મી લાઈટ બી ફોડલા તો.
યવ યવ.
હંયા. વાએ શું વાજે વાએ શું વાજી રહે છે.
એ અમારા ગીર ગાય છે ને એ મારા મારી.
આઈ મોબાઈલ મેટય હ ત ફ્રી અવાજ આવું છે. અ તો આવવાજ આવે રો.
શાય.
તારા મોબાઇલ માંથી સાભળ હમ ના.
શું આજા રે
તે ડણા મા આડ બનય ર રે. પિક્ચર ચાલુ રા રા
દેખાડ તાય
સત ચો એમ બોલ પિક્ચર ચાલ. હ. સારું ચાલુા માર ચાલુ તારું ચાલુ. તારું ચાલેુ છે અરે ચ. હ નાટ બોલો કઈ વાજ વાય મારા આર બામ જામ તે હાટ બરાડુ નંદ્રબાર ધમાાયને સમજારપુર બોરાડો કય છે તય છે આમા
હાવ
બોલો હોય શું તમારું કમ તોઈ આવે
અમારું ગામ આ નંદડબાર ની જોડે છે
આમાર રામ બી પાણી ન આ એવું પાણી ઉડાવ પડે આમને તો શું ટરે બ‌ઉ બ‌ઉ ટેન્શન થઈ જશે છે બઉ ટેન્શન બાબા તમારેમ પાણી હશે થોબું ભરીને બી મોટલી દીધું અમને ધન છે ચાલી જાય અમને તો બસ આમ
પડશે આમને તમારા ગામ આવું પડશે પાણી લેવા માટે
આવો ના પાણી માંડા ના આવો નહી તમે અમે તો તયાર તૈયાર છે હમે પાણી દેવાને હમે તો અલા હો હતા બિચ ધામમાં જેેલા હો હતા
એવું
એમ કો ત માણી હીજ ચતના બોલો બોલો બોલો લડા ટટ છું તમે મારી જોડે
નથી નથી નથી નથી નથી
અરે ચડ લ રે તમારી જડી મે તું શું લડેલ છે તમે ખાઈ મેં શું શું લડડેલ છે
આમાંખો એમાં બેલ નું ઝાડ છે લીમડા નું ઝાડ છે અને પોતી ના પાના આવે ને
હા પાપપ પોતી ના પાના હમને દહી મોટલોજ હો ભાઈ હો
હા દાઈ મોકલશો ને.
બઉ બહુતીન બ ના છાતા છેે તમને
ના ના આવડે એલા ગાડી
થડા ના રેડ્યા અરે બાપે જા દો હમારોો દો ચેત બોરાડા મે યશ નામનો પોડ છે બહ બેસ્તાર છે ભોસડી ન બહ બેસ્થારે પેલે સારો રહે ને આવડા પલટી પલટી પડે